હલો.
કેમ છો બેન?
એકદમ મજામાં. તમે કેમ છો?
એકદમ મજામાં અત્યારના છેને હું મારી નાની બેબી સાથે હતી એ મારે હજી દસમાં આવે છે, તો હું એની સાથે બધી વાતો કરતી તી. તો મેં કીધું તો અમે છેને નાનપણમાં અમે મારી બેનપણીઓ બધા ભેગા થઈ અને સાડી મમ્મી ની હોય ને તો એ સાડી કે દુપટો લઈ અને અમે સાડી પહેરતા ચાંદલો કરતા અને ઘર ઘરતા રમતા. તો મને કે મમ્મી શું કેહેવાય, ઘર ઘરતા એટલે? મેલે હજી તને એ નથી ખબર મેં તો ઘર ઘરતા એટલે બધી બેનપણીઓ હોય ને એમાં કોક મમ્મી, બને કોક ફઈ બને એવું કરે પછી ઘરે અમે રસોઈ ના ના એવા અમારી પાસે છે, ને માટીના અને પ્લાસ્ટિક ના રમકડા હતા, તો અમે ખોટી ખોટી રસોઈ બનાવીએ. અને પછી એમ કહીએ, કે ચલો હવે આપણે શાક લેવા જઈએ એવું અમે રમતા. તો આવું તો આ લોકોને કઈ ખબર જ નથી. પછી મે દો અમે તો છે ચકડા કરી અને અમે રમતા બોલ તો ઈ શું કેહેવાય મમ્મી કે અમને તો એવું કાંઈ ખબર જ નથી. અમને તો મોબાઈલમાં કઈ ગેમ આવે છે, ને એ ખબર છે. અમને આવી તો કોઈ ગેમની પણ નથી ખબર એટલે મને એમ થાય કે આપણું બાળપણ કેવું સરસ હતું. કે આપણે સ્કૂલે જઈએ બે ચોટલા વાળીએ રીબીન નાખીએ અને આમ ઝૂલો કરી દેતી મમ્મી. કે જુલો ટાઈપ ન આપણને ઉપર રિબીન લાલ કલરની લીબિન બાંધી દે અને સ્કૂલે જવાનું પછી સ્કૂલેથી આવવાનું કોઈ જ ટ્યુશન નહી કઈ જ નહી સ્કૂલ નું હોમવર્ક નું એટલું ટેન્શનની આવી મમ્મી એ જે નાસ્તો રાખ્યો હોય એ નાસ્તો કરીએ અને બેનપણીઓ સાથે રમવાવા જાય. સંતા કુકડી રમીએે પથ્થરદાવ રમીએ, ઘર ઘરતા રમીએ, ઢીંગલી પોતલા થી રમીયએ એટલું બધું કરતા ને તો આપણને તો એમ થાય કે હા ઈ દિવસો કેવા હતા અત્યારના તો જે છોકરાઓ આવે પોતે આવે સ્કૂલ બેગબુકે તો ફ્રેશ થાય જમેે અને મોબાઈલ લઈને બેસી જાય. કઈ જ બહાર રમવા જવાનું અરે બધી છોકરીઓ ભેગી થાય ને એ લોકો તોય તે મોબાઈલ ની વાતો કરતી હોય. કાયમ કે આ વસ્તુ જોઈ આ સિરીઝ જોઈ, આ પિક્ચર જોયું ઓલું આમ કોન્સેપ્ટ થયો તો ઈ જોયું. કોઈને બહારની રમતો કે ઘરની રમતો રમવી જ નથી ગમતી. ત્યારે અને અમે તો અમે વેકેશનમાં મામા ના ઘરે જઈએ અમારી નાની અમને વાર્તા કેતી. બધા ભેગા થઈને અગાસી માં સુતા. કોઈ જ વસ્તુ નું આમ ટેન્શન નહોતી શુદ્ધ હવાથી મામા મામીઓના છોકરાઓ બધા ભેગા થાય એ એક અનેરો આનંદ હતો આજે એ આનંદ ક્યાં વયો ગયો ને. ઈજ ખબર નથી પડતી તમારું શું કેવું છે બેન?
એકદમ સાચી વાત છે. તમારી દીકરીની તમે જે વાત કરી એના ઉપરથી મને એવું લાગે છે કે આપણે નાના હતા મોબાઈલ નોતો એટલે દૂષણ કઈ હતું નહિ. આપડે વાસ્તવ આમ તો ટીવી જયારે થોડાક હતા અમે તો નાના હતા ત્યારે ટીવી માં પેલાટ કાર્ટૂન આવતા હતા તો કાર્ટૂન એવા સારા આવતા હતા જેને જોઈને હસવું આવતું. જે કઈક અલગ લાગતું હતું પછી પ્રવૃ તિયો વધારે કરતા હતા જેમ કે કબડ્ડી... ખોખો રમવી પછી કલર કામ કરો, પેઇન્ટિંગસ બનાવવા બધાના પછી માટી કામ કરું માટીના વાસણમાં રસોઈ બનાવી માટીના વાસણો બનાવવા. કેટલી અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ હતી. જેનાથી આપણેે રમતા ત જીવતા હતા અલગ અલગ પ્રકારે જેના કારણે આપણું મગજ એક્ટિવ રહેતું હતું અને અત્યારના બાળકો શું કરશે આવશે બહાર થી અને નાસ્તો કરશે નાસ્તામાંય તે પેલા પડીકા ખાશે અને પછી શું કરશે કે મોબાઈલને બેસી જશે. એટલે એ લોકોને શારીરિક હલનચલન એ નથી, અ ફિઝિકલી પણ એક્ટિવ નથી અને મેન્ટલી તો જરા પણ એક્ટિવ નથી. ઈ લોકોને કોઈ પણ મુસીબત માં રસ્તો કાઢવાનું કીધું હોય, તો એ ન કરી શકે કારણ કે કોઈ ખાલી ઓનલાઈન ગેમ રમ્યા હોય. જેમાં કેમ રસ્તા જાય, કેવી રીતના ગોળી મારીને આગળ નીકળે એવું જોયું હોય. વાસ્તવમાં કેવી રીતના કેમ જીવાય છે, ઈ લોકોને આવડતું જ ન હોય. એટલે આપડી આપડી ગેમો એવી હતી, કે જેમાં આપણને કદાચ ક્યારેક ફસાઈ ગ્યા હોય, તો કેમ બાર નીક ખડવા આવતું તું. જેમ કે લંગડી દાવ સે, તો લંગડી દાવ શું શું સુચે સુચે એમ. સૂચિત કરતું તુ આપને કે, ક્યારેક એક પગે ચાલવાનું છુયે ને. તો એ આપડણે ચાલી શકીએ એટલે એવી રીતના આપણે બે પગે વારાફરતી એક એક એક પગ ઊંચો રાખીને લંગડી લેતા લે ત ચાલતા, જેના કારણે ક્યારેક પગ ની એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય તો આપડણે ચાલવામાં કે દુઃખ અનુભવ નોહોતો થતો. સંતા કુકડી છે તો ઈ એવું સે એવું જ દેખાડતું તું. કે ક્યારે કદાચ કોઈ વસ્તુ ખોવાય પણ ગઈ છે ને. તો એ ફરી પાછી મળી શકે છે, એ વિચારીને પણ આપણે જોતા તા. તો આ પાણી જે ગેમ્સ છે રમ તો હતી, એની પાછળ લોજીક હતા. પછી પેલું આપડણે રમતા પેલુ સુ કેવાય. બ જો પાની આવેસ. સેવ સાપ સીડી રમતા, ચેસ રમતા પછી પેલું. ચોરસ રમતા. આવી બધી જે હતી એ બૌદ્ધિક ગેમો હતી, જેના કારણે આ આપડા બો મઅ મગજનો વિકાસે સારો થતો હતો અને આપણેે ખુબજ સારી રીતે મે ક્ટિવ રહી શકતા હતા, પણ અત્યારના બાળકોને કોઈ પણ પ્રકારની બીજી રમત નથી આવતી મન મને. તો એવું લાગે સે, કે આજકાલના બાળકોને વાસ્તવમાં જે આપ આપણે જીવન જીયવા ન, જે આપડણે રમતો રયમા ને. એવું કરવું જોયે સે, એનાથી લોકો એક્ટિવ થાય છે. તમને શું લાગે સે આ બાબતે.
બોઉ સાચી વાત છે. અને આપણા વખતે તો શું હતું બેન, કે સ્કૂલમાંયે એટલી એક્ટિવિટી કરાવતા. અમારે તો સીવણ નો એક ક્લાસ ઓય. છોકરાઓને હોય તો છોકરાઓને લગતી કે, એન્જિનિયરિંગ નું લગતું કઈ હોય. તો એ ક્લાસ અલગ લેવરાવતા, અને અમારા ટીચર તો અમને હાથ પકડીને. અલગ અલગ કયા ટાકાઓ બાવળ નો ટાકો. કે સાકર ટાકો કે એવું અમને સ્કૂલ માં શીખવાડતા. પછી એક એવો વિષય હોય, કે તમે ઘરકામ કઈ રીતે તે મમ્મી ને ઘરે હેલ્પ કરી શકો. તો અમને તો સ્કૂલમાં બધું વ્યવસ્થિત મુકાવરાવતા. પછી કોઈ વસ્તુ આડી અવડી હોય તો પછી ટીચરો પોતે મૂકે અને અમને મુૂકાવતા એવું નહી. કે અમારો અમારો ઉપયોગ કરી લેવો, પણ શીખવાડવાની પ્રવૃત્તિથી અમને શીખવાડતા અને તમે જોજો. કે સ્કૂલમાંય તેમ કેતા. કે તમારે ઘરે જઈને આ પ્રવૃતિ કરવાની છે આ કામ કરવાનું છે. પછી વેસ્ટમાંથી બેસ્ટ કેમ બનાવું, એનું એક ક્લાસ કે આપડે કોઈ કાગળિયા છે કે કોઈ પણ પ્લાસ્ટિક ની વસ્તુ છે કે કોઈ ખોખું છે, તો એમાંથી આ બને આ બને. પછી આપણા કાગળ ફેંકો નહી એમાંથી હોડી બનાવો. એવું બધું શીખવાડતા, અને અમને તો મને યાદ છે. અમારે તો એક એવો વિષય હતો. કે અમને છે ને દૂધી ને શાકભાજી લઈ જવાનું કે ઘરેથી. તો કોઈ દૂધી લઈ આવે કોઈ ગાજર લઈ આવે. પછી એમ કે નાના નાના કાળા તલ કે રાય લેતા આવજો. પછી એમાંથી વાહણ બનાવ. ગાજર ના ઉપર ટોપિંગ કરાવીને માણસ બનાવડાવે. આવી બધી પ્રવૃત્તિઓ કરાવતા. અને એમ કતા કે આવું બધું બનાવો તો તમને સલાડ ખાવાની મજા આવે. પછી ડુંગળી નામાંથી ફૂલ કેમ બને કે આવી રીતે કાપ. આપ એને પાણીમાં રાખો આવું એટલી અઢળક વાતો છે ને. ક્યા આપને એમ થાય કે ઓહો અત્યારના આપણા અ બરા છોકરાઓ એમ કે. મમ્મી ત આ બધું શીખી ક્યાંથી અરે અમે તો પાયામાંથી શીખ્યા. તમારે અત્યારના આ છ. છોકરાઓને આવું બધું કઈ આવડે જ નહી કારણ કે તો. કોઈ રસ વસ્તુમાં રસ નહી પ્લસ એવી કોઈ વસ્તુ ખબરજ નથી. મોબાઈલ અને સોશિયલ મીડિયા થી આગળ વધવું નથી કા પછી. આળસ આવી ગઈ છે જીવનમાં નહીઓ. મને તો રસોડું ના ગમે નહી હો મને તો આ નથી ગમતું. આવું થઈ ગયું છે એટલે આપણું બાળપણ ને આપણને તો સગડી શું કેવાય એ ખબર હતી અમે તો સગડી ઉપર ને ચૂલા ઉપર રાંધેલું છે. આના જમાનામાં જોુવઓ તમે કોઈને સગડી ને ચૂલો જોયોય નહી હોય. એટલે આપડે જે બાળપણ હતું ને બેન એટલું મીઠું લાગતુંને કે અત્યાર આપણ એમ થાય છે આ લોકો જીવતાજ નથી આ એક રોબોટ થઈ ગયા છે. મશીનની જેમાં લોકો જીવે છે કે રોજ ઉઠો આમ કરો આટલીજ વસ્તુ કરો અને સૂઈજાઓ. આ લોકો મશીન થઈ ગયા આપણેે સાચું જીવ્યા છીએ. કુદરતી વાતાવરણમાં ગામડાઓમાં બેનપણીઓ સાથે રમતો રમીને અને સાચા ઘી દૂધ ખાઈને. એટલે આપણું બાળપણ હતું ને એવું તો મને લાગે છે હવે ક્યારેય કોઈ ન નહીં આવે તમારું શું કેવું છે.
એકદમ સાચી વાત તમે કીધુંનેમ આપડે જેવું બાળપણતો આ લોકો કદાચ નહી કરી શકે કારણકે આપણે જે રીતના શીખ્યા છીએ ને એ રીતનું આ લોકો ન શીખી શકે આપણે સ્વચ્છતા કેમ રાખવી આપડી તો સ્કૂલમાં આપણી પાસે ક્લાસરૂમ સાફ કરાવતા જોડ આવતા શિક્ષકો માર પીટે એવી કરતા શું કામ કે આપડે કોઈ દિવસ ક્યારે ભૂલના કરી શકી બીજી વાર એ માટે આપણને બોધ પાઠી સરસ આપતા હતા. અને પ્રત્યેક શિક્ષકના પણ પણ પાસે પણ એવા ગુણ હતા. એ લોકો આપને શીખવાડવા માટે હંમેશા તત્પર હતા આપડે જઈએ તો ક્યારેક મોઢું બગાડે કે એક વાર સમજાઈ દીધું બીજી વાર હું નહી સમજાવું એવું ક્યારેય બોલતાય નહોતા. અત્યારના શિક્ષકો છે એ અત્યારે વિદ્યાર્થીઓ કદાચ વિદ્યાર્થીઓને સમજાવવાની કોશિશ કરતા હશે. તો વિદ્યાર્થીઓ એમ કહે છે અમ ટ્યુશનમાં શીખી લઈશું અમે તમારા પાસે શીખવાની જરૂર નથી. અને તેના વાલીઓ જો શિક્ષકો ભૂલથી ખીજાઈ જાય કે કઈક મારી દે તો તરત વાલી હોય તે એ લોકોની ઉપર વરસી પડે છે. એટલે ક્યારે કે એમ થાય કે આમાં વાલી નો ભાગ છે વિદ્યાર્થીઓનો ભાગ છે. શ શિક્ષકનો વાછે કોનો વાગ છે પણ વાસ્તવમાં જોવા જઈને ત્યાં મોબાઈલ યોગ આવ્યા પછી પ્રત્યેક બાળક જાણે મંદ બુદ્ધિ નું હોય ને એવુંજ લાગે એવું છે. એ લોકો નો જાણે માનસિક વિકાસજ ન થઈ ગયો મને ક્યારેક એવી ચિંતા થાય છે આજના યુવાઓની કે ઈ લોકો જો અત્યારે નહી સુધરે કે અત્યારે નહી પાછા વળે તો ફરીથી ઈ લોક ઈ લોકોને અ ભવિષ્યમાં કોઈ નિર્ણય નહી લઈ શકે અને એ લોકોનું જીવન સાવ વિચિત્રથ છે. નિરાશ ભણું અને બેઠાળું એકદમ આળસું જેવા થઈ જશે. અને ચશ્મા આવી જશે વારંવાર કારણ કે સ્ક્રીન ટાઈમ વધારે કાઢે છે. અને ડિજિટલમાં જ વધારે રે છે હવે તો એ આઈ નો જમાનો આવ્યો છે એટલે મહેનત કઈ કરવાની જ નહી. અસાઈનમેન્ટ કે કોઈ ફેરબુક કે કઈ તૈયાર કરવાની હોય તો બધું એ આઈ ને આપી દે એટલે એ આઈ બનાઈ દે ને આ લોકો તૈયારમા લખી નાખે. પ્રોજેક્ટના નામે કોઈ મગજ ચલાવવાનું નહી એમાં એ આઈને જીમીનીનો યુસ કરો એટલે એ લોકો માર્ગદર્શન આપે એમ કરવાનું. આપડે તો નાના હતા તો આપડે કેટલું સરસ ઘર બનાવતા ડોલ હાઉસ બનાવતા ડોલ હાઉસ તો પેલા મળતા નો તા તો જાતે મમ્મીની સાડીઓથી બનાવતા કેટલી અલગ અલગ વસ્તુ તૈયાર કરતા હતા. અને અત્યારના બાળકોનેતો કોઈ પ્રકારના કોઈ બાબતમાં કઈ રસજ નથી. હ બોલ હવે આપડે આ લોકો શું કેવું જોઈએ. તમને શું લાગે છે.
બઉ સાચી વાત છે. અને તમને ખબર છે અમારા જ આપણા જમાનામાં ને અમારા જમાનામાં પાંચિયાં દસિયા પચીસ પૈસા એવું હતું પાંચિયા ની કિંમત કેટલી હતી. પાંચયું કે દસયું બોમમ્મી આપે ને તો એમાંથી સિંગ ચણા લઈએ ને તો એ આપણે કેટલા ખુશ થતા અરે નાનપણમાં તો મને કાતરા બહુ ભાવતા. અને અમે તો આનાના કાતરા લઈએ પચિયાના કાતરા લઈએ ખિસ્સા માં રાખીએ ક્લાસમાં છાનામના સ્કૂલમાં ખબર ના પડે ને ટીચરને એમ અમે કાતરા ખાતા આવું બધું તો હવે છે. તોય જ ને કાતરા શું કેવાય ઈ એ નહી ખબર હોય. અને અત્યારના તો દસ રૂપિયા ના પડીકાઓ ખાવ તો જ તમે હાઈફાઈ કેવો. જયારે આપણા વખતે તો ધન નાના ઝીણા બોર આવતા. એ બોરી તે ખિસ્સા માં નાખતા અને ક્લાસ માં બેઠા બેઠા ટીચર ભણાવતા હોય ને તો ટીચર ની નજર ચૂકવી અને છાનામુના આપણે બોર ખાઈ લેતા ઈ જે બાળપણ હતું ને આપણું ઈ તો આમ આ કહી ને કે અવિસ્મરણીય છે. કે આપ બાળપણ જો આપણા બાળકોય જીવવા મળને ને તો આપણને એમ થાય કે ઓહ હો હો. આપણેે આ લાઈફ પાછા જીવ્યા પણ ઈ તો હવે એક આપણું સંભાણું જ થઈ ગયું છે. આ લોકોને તો એવું સંભાળવું મને નથી લાગતું કોઈ દિવસ મળશે તે. કારણ કે અત્યારનું જે સંભાળણું છે ને ઈ લોકોને પોતાને ઈ લોકો નાના હતા ત્યારનું નથી રહ્યું. કારણ કે એવી કોઈ વસ્તુ ઓજ નથી કર